હલો
હેલો
મજામાં
હા બસ મજામાં કેવું ચાલે તમારે તબિયત પાણી
બસ એકદમ સારા તમારે કેવું ચાલે
બસ બ એકદમ મસ્ત છે આ તો બસ એમ જ પૂછવા ફોન કર્યો કે આમ તમારો મનગમતો વિષય કયો છે
મનગમ તો વિષય
હા.
આમ મને તો બધું ગમે એમ. ઇન્ટરેસ્ટ તો મને હમ્મ પણ વધારે ઇન્ટરેસ્ટ મને જીવ વિજ્ઞાન અને એસ્ટ્રોનોમી આવે ને એમાં મજા આવે છે
સારું કહેવાય. મને તો વધારે વનસ્પતિ શાસ્ત્રમાં વધારે રસ છે રુચિ છે.
ઓહો વનસ્પતિશાસ્ત્ર!
હા કેમકે આમ જે વિષયમાં રસ હોય ને તેમાં સફળતા મેરવ મેળવવી આમ સરળ બની જાય છે.
હમ્મ એ તો સાચું કીધ તમે.
કેમ કે આમ કેવું દરેક વિદ્યાર્થીનો કોઈ ને કોઈ મનપસંદ વિષય હોય જ છે.
હમ્મ.
હા અને મનગમતા વિષય નો અભ્યાસ કરવાથી જ્ઞાન પણ પાછું વધતું હોય છે. અને એ વિષય જો તમને આવડે તો તમારો આત્મવિશ્વાસ પણ એટલો જ આમ વધવા લાગે છે. અને ભણવામાં પણ તમને આનંદ મળતો હોય છે.
હમ્મ એકદમ સાચું.
હા એટલે મને તો વધારે આમ વનસ્પતિ શાસ્ત્રમાં વધારે રુચિ છે.
હમ્મ સમજાવશો મને થોડું એના વિશે?
હા અને હા વનસ્પતિ શાસ્ત્રમાં કેવું કે તમારે છોડના જીવન છે એની રચના છે એની વૃદ્ધિ છે એના પ્રજનન છે એની આનુવંશિકતા છે એનું પર્યાવરણ લઈ લો અને જે એના ઔષધીય ઉપયોગનો છે ને અભ્યાસ કરવામાં આવતો હોય છે.
હમ્મ હમ્મ ઇન્ટરેસ્ટિંગ!
હા અને છોડ કેવું આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાાઈડ લે છે. પછી ખોરાક પણ આપણને પૂરતો પાડે છે. પછી અમુક ઔષધિઓ પણ આપણને પૂરતું પાડે છે. અને પર્યાવરણ નું પણ સંતુલન જાળવવામાં છે ને ઘણો મેઈન રોલ પ્લે કરતો હોય છે છોડ
હા આ તો બઉુ બધા ઉપયોગ કર્યા તમે છોડના.
હા પથી મને છે ને આ વિષયમાં માત્ર રસપ્રદ જ નહી પરંતુ માનવ જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે.
હમ્મ એ તો છે.
હા. અને એમાં તો કેવું કે અલગ અલગ પ્રકારના છોડ છે ફૂલ છે. એનો ઉપયોગ શું છે. એનો સમાવેશ કરવામાં આવતો હોય છે.
ઓ
હા. અને એના ગુણધર્મો પણ કેવું કે બધાના પ્લાન્ટના છે એમ અલગ અલગ હોય છે.
હમ્મ.
હા એટલે
તો પછી તમને કયા પ્રકારના. વનસ્પતિ કહો કે પ્લાન્ટ કહો તમને કેવું ગમે.
હા. મને વધારે ઔષધિઓ હોય ને એ વધારે ગમે.
હમ બરાબર.
હા. કેમ કે ઔષધ નું આમ ઘણું. ઊંચો જ રોલ હોય છે આપણા જીવનમાં.
હમ એ તો સાચું.
હા કેમ કે દવાઓને હા કેમ કે દવાઓ ને એવું બધું છે ને. વધારે ઔષધ માંથી જ બનાવવામાં આવતું હોય છે.
હમ ઉપયોગી તોું છે.
હા અને પ્રયોગશાળામાં માઈક્રોસ્કોપ દ્વારા પણ છોડના કોષો અને. પેશીઓનું નિરીક્ષણ કરવું ખૂબ જ મને રસપ્રદ લાગતું હોય છે. કેમ કે એના છોડની રચના ને એવું લઈ લો ને તો.
હમ. હા બોલો બોલો. એ હું એ જ પૂછી હતી કે પ્રયોગશાળામાં પ્રયોગશાળામાં બીજું શું શું જોવો છો. તમે શું કરો છો એનું.
હા અમારે કેવું. કે પ્રયોગશાળામાં તમે કોઈ પ્લાન્ટ લઈને આવો.
હમ.
એ પ્લાન્ટ છે તો એને તમારે. સ્ટેમ લઈ લો. પ્રકાંડ લઈ લો એટલે પ્રકાંડ લઈ લો રૂટ લઈ લો છોડ લઈ લો. એનો આમ. એકદમ પાતળું સેક્શન લેવામાં આવતું હોય છે. એ સેક્શનને પછી સ્ટેન કરવામાં આવે. અને એ સ્ટેન કરીને તમે જે એના અલગ અલગ જે કોષો છે. પસીયુ એનામાં આવેલી છે તેનું અમે ઓબ્ઝર્વ કરીએ. અ તેરી રચના વિશે અમે જાણતા હોઈએ છીએ.
હમ બરાબર.
હા અને આપો વિષય કેવો છે કે. મને પ્રકૃતિ સાથે આમ જોડીને રાખે છે. અને પર્યાવરણ પ્રત્યે. પણ આમ જવાબદારી ની ભાવના વિકસાવતો હોય છે.
એધું સાચું.
હા અને વનસ્પતિ નો શાસ્ત્ર નો ઉપયોગ તો. કૃષિમાં ઘણો થતો હોય છે. કેમ કે નવી નવી આમ. વેરાયટી કે એવું કઈ બનાવવું હોય. તેમાં ઘણું ઉપયોગી થાય છે.
હમ એ તો સારું.
હા એટલે હું તો વધારે. આમાં રુચિ ધરાવાનું મેરું મેન કારણ જ એ છે.
હમ.
અનેને વનસ્પતિ શાસ્ત્ર માં બાગાય હતી ખેતી લઈ લો. પર્યાવરણનુંું સંરક્ષણ લઈ લો. ઔષધિનું નિર્માણ સંશોધન, જેવા અનેક ક્ષેત્રોમાં આમ ઉપયોગ થતો, જોવા મળે છે. અને તમે ક્યારેક, આમ છોડમાં. ગ્રીન કલર દેખ્યો છે, એ સેનો હોય છે, ખબર છે?
ના, એ વિષ વિચાર નહી, આવ્યો ક્યારે.
હા, તો એ છેને, ક્લોરોફિલ નામનું એક. પિગમેન્ટ આવે.
ઓ.
હા, જેના પાંદડાઓમાં પ્રેઝન્ટ હોય. હવે, કોઈ પણ છોડમા, તમે જોશો તો જે ગ્રીન કલર હશે ને. ત્યાં ક્લોરોફિલ, હશે પણ જ્યાં ગ્રીન કલર નહી, હોય ને. ત્યાં ક્લોરોફિન નહીં, હોય અને ક્લોફ. ફીલનું મોટું કાર્ય, શું હોય છે? કે એ છોડને, ખોરાક બનાવવામાં મદદ કરતું હોય. તમે સાંભળ્યું હોય, તો પ્રકાશ સંશ્લેષણ.
હા, એ તો સાંભળેલું છે.
હા, તો એ પ્રકાશ સંશ્લેષણ છેને, એક પ્રકારની. પ્રક્રિયા હોય, છે. જે વૃક્ષ, ક્યાં તો છોડ દ્વારા કરવામાં આવે છે. એ છેને, સૂર્યપપશ અને પાણી ની હાજરીમાં છે ને. પોતાનો ખોરાક, બનાવતું હોય છે
અને એ જે ખોરાક બનાવે, એ તેના ગ્રોથ માટે લાભદાયક, હોય છે.
જતવા, તો બહ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ, ગઈ કે ભાઈ. તમારા, વનસ્પતિ માટે
હા. અને તમને ખબર છે, ત્યાં જે ફ્રૂટ બનતું હોય, છે કેવી રીતે બનતું હોય છે.
એનું વિશે બી, તમારે આવે એટલું બધું જાણો છો, તમે લોકો.
હા, એ તમે જયારે છોડ મોટો થાય બરાબર, ત્યારે તેમાં ઘણા પુષ્પને એવું આવતા હોય છે.
હા.
તે પુષ્પમાં એક માદા કોશ, અને નરકોશ એમ બે મેલ અને ફિમેલ ફ્લાવર હોતું, હોય છે.
હમ્મ.
તમે મેલ ફ્લાવરમા જોઈ, લો. તો નાનું નાનું પાવડર, જેવું ખબર પીળું પીળું જોવા, મળે કોઈ પણ જાસૂદનું તમે ઉદાહરણ લઈ, લો તો જાસુદ નું ફ્લાવર છે, તો એમાં નીચેની સાઈડ કેવું નાનું, નાનું યલો, યલો પાવડર જેવું.
હા, હા એમાં જોયેલું છે.
હા, તે માદા કોષ છે. તે છેને પરાગ્રજ, જે તમે અડો છો, અને દર દરું લાગે છે. પરાગ્રત છે, અને ઉપર જાસુદમા તમે જોયું હોયને, તો ગ વાળો ભાગ થોડો દેખાતો હોય છે, વેલવેટ જેવો તો એ પુષ્પાસન, હા એ પરાગાસન છે તો એ પરાગ વિરાજ શું કરશે, ત્યાંથી ઉડીને પરાગ પરાગાસન પર જશે. એને એ જે પરાગાસન છે, એ એક આખો ફિમેલ નું એક ભાગ છે. ફિમેલ ફ્લાવરનો હા, તો ત્યાં જય પરાગ્રજ જય પછી પરાગ નલિકાનું એ નિર્માણ કરશે ત્યાંથી પરાગ્રજ જઈને પાછું છે. એક અંદર અંડકોશમાં જશે ત્યાં જઈને ફલન ની પ્રક્રિયા થશે. ત્યાર પછી ફળનું નિર્માણ થાય છે.
હમ.
હા એટલે તમે આમ વનસ્પતિ શાસ્ત્ર માં જુઓ ને તો. તમને આમ ઉઊંડાણમાં જવાની ઘણી જ મજા આવતી હોય છે.
હમ અત્યારે ફર. વિચાર ની આવ્યો હોય કે આની પાછળ આટલી લાંબી લાંબી પ્રક્રિયાઓ થતી હશે.
હા એ તો વાત સાચી છે અને આ વિષય નો આપણે આમ અભ્યાસ કરીને આપણેે. ખેતીમાં સુધારો ઘણો કરી શકીએી નવા પાક વિકસાવી શકી છે. અને જે દુર્લભ વનસ્પતિઓ છે એનું સંરક્ષણ પણ કરી શકતા હોઈએ. છે.
બું ઉપયોગ વિષય કેવાય તો.
હા અને ભવિષ્યમાં તો મારું. એવું છે કે આ ક્ષેત્રમાં સંશોધન કરીને સમાજ અને કૃષિના. વિકાસમાં હું તો યોગદાન આપવા ઈચ્છું છું.
વાહ બહુજ ઊચ્ચ વિચાર છે તમારા.
હા અને મને ને તો તમારો મનગમતો વિષય તો એવો પસંદ. કે જેમાં તમને રુચિ અને રસ હોય. કેમ કે હા. કેમકે એજ તમારું આમ ભાગ. ભવિષ્ય અને કરિયર નક્કી કરી શકે છે.
હ આ વાતું યાદ રાખીશ અને મારા બીજા ઓળખીતા લોકો. ન કહીશ કે આ મહત્વની વાત હંમેશા યાદ રાખશે.
હા સારું સારું ચલો વાંધો નહી પછી મળીએ આપડે. રોગ દિવસ.
હા સારું આવવજો.
હજ.